હલો.
હલો.
કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
બસ જો એકદમ મજામાં શું ચાલે છે.
બસ આજો હમણાં જ અમારે તો પેલું કીટ્ટી પાર્ટી હોય એટલે દર મહિને એવી રીતે હોય છે અમારે કીટ્ટી પાર્ટી. તો હમણાં જ બસ બે ત્રણ દિવસ પેલા જ પતિ એટલે હમણાં એના કઈક બધા જે અમારા ફોટોગ્રાફસ ને રીલ્સ ને બધું બનાય હતું ને એ નવરી હતી તો બેઠી બેઠી જોતીતી.
અરે વાહ! અમે પણ કરીએ છીએ કેટી પાર્ટી હ આપણેે અ શું કેવાય પેલું તમે આ વખતે કઈ ગેમ કે એવું રાખ્યું હતું કે કઈ રીતે તમે લોકો કરો છો કીટી પાર્ટી.
અ એટલે અમારે એવી રીતે હોય કે અ પેલા તો અમે કેવી રીતે કરતા હતા કે સવારે અ લંચ માટે ભેગા થઈએ બધા. તો બાર કઈ રેસ્ટોરન્ટમાં કેવી રીતે રાખ્યું છે. કે જેનો પણ વારો હોય એને રેસ્ટોરન્ટ નક્કી કરવાની. હા હા કે આ જગ્યા જઈસુ એમ. તો પછી ત્યાં જઈએ અ સરસ પેલા ફોટા બોટા પડાઈએ અને અ થોડીક રીલ બનાવવાનો ઘણા બધાને શોખ છે રીલ બનાવવાનો. તો એ વોટ્સએપ ગ્રુપ માં પેલેથી નક્કી કરી લઈએ બધા મોકલે જેને જે ગમતી હોયએ. પછી એનું થોડાક ડાન્સ ના સ્ટેપ નક્કી કરીએ ને એમાં થોડુંક મસ્તી થાય ને એ મજા આવે. પછી જમીને અમે જેના જેનો વારો હોય કે નો એના ઘરે જઈએ. બપોરના ટાઈમે એટલે લગભગ અઢી ત્રણ વાગ્યા જેવું થઇ જાય એમને પછી એના ઘરે જઈને સૌથી પેલા તો હાઉસી રમીએ કારણ કે એ અમારા બધાની ફેવરેટ. છે તો હાઉસીમાં એક કે બે ગેમ અમે રમતા હોઈશું તો અડધો પોણો કલાક જેવો ટાઈમ જતો રે. કારણ કે બહુ બધી સ્કીમ રાખીએને વારાફરતી ફૂલ હાઉસી ને આને તે ને બધું. કરીએ એટલે એમાં ટાઈમ જાય. પછી એક એક્સટ્રા ગેમ રાખવાની જેનો વારો હોય એ નક્કી કરે. ઘણી બધી અલગ અલગ ગેમ બધા પોતાની રીતે નક્કી કરે. કે કોઈ ચીટ ઉપાડવાની ને કોઈ વસ્તુ ની એક્ટિંગ કરવાની ને એવું બધું હોય. અને પછી ચા પાણી નાસ્તો કે જેની જેવી ઈચ્છા કે સીઝન પ્રમાણે કે ગરમ ચા કોફી કે ઠંડુ શરબત કેવું કઈ અ જેનો વારો હોય એ લોકો પોતાની રીતે રાખે. પછી સાંજે છ સાડા છ ની આસપાસ અમે લોકો અ પોતપોતાના ઘરે પાછા
તો તો ખાસો એવો ટાઈમ એકબીજા સાથે તમે સ્પેન્ડ કરી શકો છો. અમે લોકો છે ને થોડો ઓછો ટાઈમ માટે રાખીએ અને અમે ઘરે જ મતલબ રાખીએ. રાખી કોઈની ઘરે ટર્ન હોય એવી રીતે જ રાખીએ રેસ્ટોરન્ટમાં અમે લોકો નથી જતા તો અમે મતલબ કેવું કે આમે એવું થઈ કે આપડા ઘરે ટર્ન આવે ને ત્યારે થોડા ટેન્શનમાં આ આવી જાય કે શું બનાવશું એમ. કેમકે મેનુ ડિસાઈડ કરવામાં જેટલી વાર લાગે છે ને એટલી વાર તો બનાવવામાં પણ નથી લાગતી. એવું થાય કે બધાની ચોઈસ ધ્યાનમાં રાખીએ અને પછી વિચારીએ અને કેવું કે કોઈ એવી રેસીપી ચૂઝ કરું કે જેથી છે ને આપણે પણ સાથે ફ્રી થઈને બેસી શકીએ પેલું કોઈ ગરમ રેસીપી કે એવું રાખીએ ને તો પછી આપણે એમાંને મારી કઈ એન્જોયમેન્ટ ના થાય. અને સૌ કરવામાં રહીયએ એટલે હું તો જનરલી મારા ઘરે હોય ને ત્યારે બાઈટસમાં કઈ બી સપોઝ ફ્રૂટસ રાખું વોટરમલન કેવું તો પણ બાઇટમાં હોય કા તો પછી ઘરા ભરા કબાબ કેવું રાખ્યું હોય સ્ટાટરમાં તો એ પણ ટૂથપીકમાં ભરાવી અને બાઈટ સજ રાખવું કે જેથી કરીને સૌ કરવાનો પણ પેલો કોઈ ઈસ્યુ ના થાય. અને અમે લોકો પણ બસ આવી રીતે ગેમ રમીએ અને ગેમ પણ જેના ઘરે હોય એજ ડિસાઇડ કરે. એવી રીતે તો અમે લોકો ઓલમોસ્ટ કેવું ક્યારેક એક મિનિટ કેવું કઈ ગેમ રાખતા હોય. અ એક આ વખતે અમે એવી ગેમ રાખી હતી કે એક છે ને કોટન બોલ્સ રાખ્યા હતા એક બોલમાં અને પછી સ્ટ્રો આપી હતી. પછી શઉ કરી અને પછી એ કોટન બોલ છે ને બાજુ નું ખાલી બાઉલ હોય ને એમ નાખ ના આવી ગેમ હતી પછી ફેસ પર કેટલા બિંદી લગાવી શકે ચાંદલા લગાવી શકે એવી રીતે હતું તો આવી અલગ અલગ ગેમ વિચાર મતલબ કરતા હોય એક મિનીટ ગેમ વિચારતા હોયએ અને અમે લોકો અ થીમ પણ રાખીએ છીએ તમે થીમ રાખો છો ખરા.
હ હા થીમ તો ખાસ રાખીએ કારણ કે એની જ બધા વધારે રાહ જોતા હોય. તો અલગ અલગ રીતે રાખીએ કોઈ વાર અમે જયારે બઉ ગરમી ના હોય. કેવું હોય ને તો સાડી જનરલી એક વાર રાખી દઈએ અ શિયાળામાંને એવી રીતે કારણ કે આમ પછી ગરમીમાં કે ચોમાસામાં લોકો સાડી ની તો ના જ પાડે કે ના આવી સીઝન માં સાડી નહી પેરીએ તો વર્ષમાં એક વાર એવી રીતે સાડી તો ફિક્સ હોય. કે બધા કોટનની સાડી રાખીએ કે પછી અ પોલકા ડોટસ વાડી હોય કે લેરું હોય કે એવી રીતે કઈ પણ નક્કી કરી. અ બાકી તો પછી કલર બેઝ થીમ હોય. કે બ્લેક છે કે વ્હાઈટ કલર ના કે રેડ કલર ના એ બધેની પોતપોતાની ચોઈસ હોય પછી અલગ થીમ એવી રીતે આવે કે કોઈ આ જે પ્રિન્ટ આવે ને એનિમલ પ્રિન્ટ કે ચિત્તા છે કે ઝેબ્રા છે કે એવી રીતે છે તો એનીમલ પ્રિન્ટ પણ અમે ઘણી વાર રાખતા હોઈએ. અ બાકી એવું રાખીએ કે શર્ટ તો કે લાઈનિંગ વાળા શર્ટ છે કે ચેક્સ વાળા શર્ટ છે. તો એ પણ એક સારું ઓપ્શન અમને મળી જાય. બધાને અને ની તો પછી એવું રાખીએ કે બ્લેક એન્ડ વ્હાઈટ હોય. કે કોઈ વાર એવું રાખીએ કે બધા ફ્રોક કે મેડીી કે વન પીસ કેવી રીતે તે રાખીએ કોઈ સ્કર્ટ રાખીએ એટલે ઘણા બધા ઓપ્શન છે તો અલગ અલગ અ ચોઈસ પ્રમાણે અમે રાખતા હોઈએ પણ એ રાખી ને તો બહુ મજા આવે કારણ કે એમાં પછી ફોટા એ સરસ આવે અને પહેલેથી કહી દઈએ અઠવાડિયા દસ દિવસ પહેલેથી કે આ થીમ છે એટલે જેની પાસે એ કલર ના કપડા કે પ્રિન્ટ વાળા કપડાં ના હોય તો એ લોકો જઈને ખરીદી પણ શકે કે પછી એક જેવા લાગીએ મોસ્ટલી એકાદક વાર એવું થયું હશે કે કોઈ જોડે કપ કડા ના હોય ને થીમ વગર આવ્યું હોય બાકી એમાં મારું ગ્રુપ સારું છે કે જે પણ થીમ રાખે ને બધા એકદમ સરસ એ પ્રમાણે તૈયાર થઈને આવતા હોય છે
હમ હમ એ તો બહુ સારું કેવાય અમે પણ બસ જો ક્યારેક રેટ્રોથીમ રાખીએ અને ક્યારેક તમે કહ્યું એમ કે ટ્રેડિશનલ કઈ પણ સાડી કે ચણિયાચોળ કેવું કંઈ બી રાખે નવરાત્રી ટાઈમમાં અમે લોકો ખાસ કોઈના ઘરે કીટી હોય ને તો ચણિયાચોળ કેવું કઈક રાખીએ અને અને એ વખતે છે ને અમે લોકો ગરબા પણ રમીએ જેના ઘરે હોય એના ઘરે એટલે આ બધી ખુબ મજા મતલબ કેવું આપણી સોસાયટીમાં આપણે ગરબા રમતા હોય કા તો પાર્ટી અટમાં ક્યાય જતા હોય રમવા પણ કીટી નનું જે ગ્રુપ હોય ને એની જોડે ની તો ગરબા રમવાનો ચાન્સ બહુ ઓછો મળે પણ અમે નવરાત્રી ટાઈમે જેના પણ ઘરે કીટી હોય ને ત્યાં ચોક્કસ થી ગરબા રમીએ અને અમે લોકો આ વખતે પણ એવું પણ રાખ્યું હતું લાસ્ટ ટાઈમ જારે કીટી હતી ને ત્યારે કે પ્લેઈન વ્હાઈટ કલર ન ટી શર્ટ અને એમાં પોતાની જાતે જેક પણ પેઇન્ટ કરવું કરીને જવાનું એ રીતે એટલે એમાં પણ બહુ મજા આવી કે બધાની અલગ અલગ શું ક્રિએટિવિટી છે ને એ પણ જોવા મળે અનેઈક નવું શીખવા મળે તો આ વખતે એમને એ પણ મજા આવી તમે બીજી કોઈ રીતે કીટી સેલિબ્રેટ કરો છો ખરા
અ હા એટલે અત્યારે થોડા સમય થી છે ને આ ઇન્સ્ટાગ્રામમાં એવી રીતે રીલ બહુ આવે છે કે બધા એ પોતપોતાની ચોઈસ ની બહુ નાની વસ્તુ કોઈ બહુ મોંઘું કે એવું નહીિ પણ જેટલા પણ લોકો હોય કે માની લો તમે કે દસ થી બાર લોકો હોય તમારી તો કોઈ પણ નાની નાની વસ્તુની ખરીદી કરવાની કે માની લો કે પેલું હેરબેન્ડ લઈએ આપડે કે પછી અ બેંગલ્સ છે કે બ્રેસલેટ છે કે કોઈ પણ ચોકલેટ છે કે નાનો હાથ રૂમાલ છે તો બધ બધા ન ગણીને દસ કે બાર જેટલા જણા હોય એવી બધા એ ગીફ્ટ લેવાની
અને કીતિ ના સમયે આમ સર્કલમાં બધા બેસી ને એક પછી એક પોતાની ગિફ્ટ હોય વચ્ચે મકે અને પછી બધા એ પોત પોતાની પસંદગીની લઈ લેવાની એમ કરીને તો એ એક બહુ સરસ આઈડિયા છે કે થોડા ઓછા બજેટમાં આ વસ્તુ થઈએ જાય અને તમે માની લો કે દસ જણા હોય તો દસે દસ જણા પોતાની પસંદગીની વસ્તુ લાવતા હોય તો ઘણી બધી વેરાયટી આપણને મળી રહે અ એમાં ઘણી એવી નવી વસ્તુ હોય જે આપણી પાસે ના હોય અને એમ કીટીમાં મજા પણ આવે કે ચલો બધા એક બીજા માટે કોઈ સરસ એવી વસ્તુ લાયા અને એકબીજાને આપી તો એ એક આઈડિયા મને બહુ સારો લાગે છે અને ઘણી બધી ધી રીલ પણ મેં જોઈ છે એના ઉપર તો એ પણ અમે કરતા હોઈએ છ છેએ આમાં
અમે લોકો હમણાંરા મારો ટન હતો કીટીનો ત્યારે ફ્રેન્ડશિપ ડ નજીક હતો તો પછી મતલબ અમારે કેવું છે કે બધા ભેગા મળીને ડિસાઇડ ના કરે કે આ વખતે તે શું થીમ છે કે શું કરવું છે એવું પણ જેનો ટર્ન હોયને એ બધી વસ્તુ ડિસાડ કર અને એ જે ડિસાઇડ કરે ને એજ રીતે આખી કીટી સેલિબ્રેટ થાય તો આ વખતે ખબર નહી મને એવું થયું કે આ વખતે મારે મારા ઘરે નથી રાખવી કીટી કેમ કે મેં છે ને ઘણી વખત એવું જોયું છે કે વૃદ્ધાશ્રમમાં છે ને બધા ડોનેટ કરવા વાળા તો બહુ બધા હોય છે એટલે લોકોને નવું નવું ખાવાનું ને એવું બધું તો ઘણું બધું મળતું હોય છે પણ એ લોકો સાથે છે ને ટાઈમ સ્પેન્ડ કરવા વાળું કોઈ નથી હોતું એ લોકો જે સાથે રહેતા હોય એકબીજા સાથે ટલા જ હોય પણ આપડી ઉંમરનું મતલબ કોઈ નાની ઉંમરનું એની જોડે નથી હોતું એ એમના દીકરા દીકરીઓને મિસ કર તા હોય કે કોઈના દીકરા દીકરીઓ ના હોય કે આવું બધું થતું હોય એટલે એ જોઈને છે ને મને એવું વિચાર આવ્યું કે આ વખતે મારે કિટી ત્યાં અરેન્જ કરવી છે અને મતલબ લખીલી કે બધી જ મારી ફ્રેન્ડ્સ છે એમને પણ સપોર્ટ કર્યો અને ઘણું દૂર હતું એ જગ્યા તો પણ એ લોકો મારી સાથે આવ્યા ત્યાં અમે લોકો બધા ગયા ત્યાં કેબ કરીને અને પછી એ લોકો સાથે ત્રણ કલાક અમે લોકો ટાઈમ સ્પેન્ડ કર્યો હવે એ ઉંમર એવી છે કે એ લોકોને કદાચ કેક ને એવું બધું ના ભાવે તો અમે એ લોકો એ શીરો બનાવી અને એને કેક ના ફોર્મમાં બનાવી અને ત્યા લઈ ગયા હતા અને પછી જે લોક એ લોકોને જે ભાવે જેમ કે ઢોકળા હોય કેવી કંઈ બી વાનગી એવું બધું જ અમે લોકો ત્યાં નાસ્તો લઈને ગયા હતા અને પછી ત્યાં એ લોકો સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો એ લોકોને ગરબા રમાડ્યા અને ડાન્સ કરાવ્યો અને જે પણ રીતે એ લોકોને મજા આવે ને એ રીતે સેલિબ્રેટ કર્યું અને છેલ્લે અમે લોકો છે છેલ્લી એક કલાકમાં ભજન પણ ગાયા અમે લોકો પણ ગાયા અને એમના માંથી જેમને સારું આવડતું હતું એમને આ લોકો પાસે પણ ગવડાવ્યા અને ખરેખર મતલબ એ કીટી છે ને એ હું લાઈફમાં ક્યારેય નહી ભૂલ્યો એમ ટલી મજા આવી કે આપડે તો દર વખતે આનંદ કરતા હોય પણ એ લોકો જ્યાં આનંદિત થયા ને એ જોઈને મને ખૂબ આનંદ થયો હતો ત્યારે
તો આ તો તમારો બઉ સરસ આઈડિયા કેવાય કારણ કે તમે જે રીતે વિચાર્યું એવી રીતે મને નથી લાગતું કે કોઈ વિચારતું હોય કારણ કે આવું અનાથ આશ્રમમાં કે વૃદ્ધાશ્રમમાં લોકો ત્યારે જ વિચારે જ્યારે કઈક ક જન્મ દિવસ આવતો હોય કોઈ નું કે એવો કોઈ ખાસ દિવસ હોય તો એવું થાય કે ચલો આપડે જઈને ડોનેટ કરી આઈએ બસ એટલા પૂરતું જ રેતું હોય છે પણ આવી રીતે એ લોકો જોડે ટાઈમ ની કળીને જોવું એ લોકો જોડે આ બધી પ્રવૃત્તિ કરવી તો એ તો બહુ સારી વાત કેહેવાય તો આ સારો તમે મને આઈડિયા આપ તો હવે જયારે અમારી કીટી હશે ને ત્યારે હું મારા ગ્રુપમાં વસ્તુ કહીશ બધાને કે આપડે આ રીતે કરવું જોઈએ અને હું પણ એવો ટ્રાય કરીશ કે હવે જયારે અમે કીટીમાં ભેગા થઈએ ત્યારે અમે પણ આવું કઈક નવું કરીએ અને જે થી વૃદ્વઆશ્રમમાં પણ લોકોને ઘણું સારું લાગે અને એ લોકોને પણ મજા આવે આ બધી ગેમ રમવાની ને બધી એ તમારી એકદમ સાચી વાત છે તો આ અમે પણ કરશું એક વાર
બસ બાકી નવા કઈ પણ રેસીપી ના આઈડિયા નેક્સ્ટ ટાઈમ મારે કિટી નો ટર્ન હશે ત્યારે હું તમારી પાસેથી ચો કસ લઈશ ગેમ્સ અને રેસીપી બંને અ કેમકે તમે લોકો ઘણા વર્ષોથી કરો છો અને અમે લોકોએ તો હજુ એકાદ વર્ષથી જ ચાલુ કર્યું છે એટલે મને એટલા બધા આઈડિયા નથી થોડું ઘણું ગૂગલમાં સર્ચ કરીએ અને કરીએ પણ જે પર્સનલ એક્સપિરિયન્સ હોય ને એ ખરેખર વધારે કામ આવે એટલે હું ચોક્કસ તમને મારે નેક્સ્ટ ટર્ન હશે ત્યારે ફરીથી મુલાકાત કરીશ તમારી જોડે વાત કરીશ.
ચોક્કસ ચોક્કસ અને ઇવન હાઉઝી રમવામાં પણ તમે નહી માનો પણ એ ટલું બધું એમાં અલગ અલગ પ્રકારની પેલી સ્કીમ હોય છે ને કે શરૂઆતમાં તો હું જયારે રમતી રહી ત્યારે ખાલી પેલું છ લાઈનને એ બધું જે બેઝિક જે સ્કીમ આવતી હતી એટલી જ આવડતી હતી. પણ હવે આ થોડા વર્ષોથી ખેતી કરીને ખબર પડે કે હાઉઝમાં પણ કેટલી અલગ અલગ ટાઈપની સ્કીમ હોઈ શકે સીઝન પ્રમાણે કે, ફેસ્ટિવલ પ્રમાણે કે અ તમે માની લો કે વેલેન્ટાાઈન હોય તો પેલું જે ફોટીન હોય તો એ પ્રમાણેની સ્કીમ રાખે કે જેને વન અને ફોર પેલા આવે એ જીતે એટલે એવું બધું બઉ નવું નવું લાગે મને. તો આ બધા પણ ઘણા મારી પાસે આઈડિયા છે જે હું તમારી જોડે શેર કરીશ.
હા હા ખરેખર આ મને ખ્યાલ નતો કે હાઉસીમાં પણ આટલી બધી સ્કીમ હોય મને એ નવું જાણવા મળ્યુ. તમારી પાસેથી ઘણી જાણકારી મળી તમારો ખુબ
ચલો આવજો.
આવજો.